મારો તમને
હા તમારો અવાજ આવે છે મારો અવાજ સંભળાય છે ને.
હા મન તમારા અવાજ આવે છે.
હા નમસ્કાર કેમ છો તમે.
હા અમે ખુબ જ મજામાં છેએ તમને પણ જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણ તો આજે આપણે જે છે હોસ્ટેલ લાઈફ વિષ ઉપર વાત કરીએ.
હા આપણા હોસ્ટેલ લાઈફ વિશે વાત કરીએ જરૂર.
તો કેવું હોય કે હોસ્ટેલમાં રહેવું તો બધાને ના જ ગમતું હોય. પણ આપણેે એવું હોય કે ભણવા માટે આપણેે રહેવું પડતું હોય છે. એટલે શરૂઆતમાં જે છે થોડું થોડું આપણને અજીબ લાગતું હોય. પણ હવે તો હોસ્ટેલ જ આપણું બીજું ઘર હોય એવું લાગવા મડે એમ.
હા તમે બરાબર કીધું કે જયારે આપણે આપડું પોતાનું ઘર છોડીને આવીએ છીએ બીજા ગામ છે છે કે બીજા શહેર કે બીજા દેશમાં જઈએ છેએ. અને આપણે હોસ્ટેલમાં રહેેતા હોય તો ત્યારે આપણને પેલા પેલા તો નથી ગમતું હોય છે કે આપડું ઘરે એટલ સારું હતું એ મને એકલતું લાગે છે. તે મને નથી ફાવતું. એવું થોડુક લાગે છે પણ એવું પછી ધીરે ધીરે આપણને એની આદત પડી જતી હોય છે અને પછી સારું લાગવા લાગે છે‌.
જ્યારે જ્યારે જે છે મિત્રો જેમ જેમ વધતા જાય છે એમ અને રૂમમેટ સાથે આપણે વાત શરૂ થઈ જાય પછી બાજુના રૂમના વિદ્યાર્થીઓ મળે એમ ધીમે ધીમે આખો ફ્લોર ઓળખતો થઈ જાય એમ આપણને જે છે. ઘરની યાદ ઓછી આવે અને આપણને જે છે હોસ્ટેલમાં પણ મજા આવે.
હા તમે બરાબર કીધું. કે આપણે હોસ્ટેલમાં આપણને સારા મિત્રો મળી જતા હોય. છે સારા મેડમ હોય છે. જે આપણને હોસ્ટેલમાં કઈ રીતે રેવાનું કઈ રીતે બધા રૂલ્સ ફોલો કરવાના કઈ રીતે આગળ વધવાનું એ બધું આપણને શીખવે છે.
એટલે એવું છે કે રૂમેટ જે છે કેવા હોવા જોઈએ. તો કે સારા હોવા જોઈએ ખૂબ જ શાંત હોવા જોઈએ અને બીજા બીજો જે છે કે એ હંમેશા મજાક કરતો હોય તો એ પણ ના ગમે પછી રૂમને પણ સાફ રાખે એવું હોવું જોઈએ. અને દર અઠવાડિયે જે છે એ સાફ કરવાના પણ ઘણા એવું નક્કી હોય કે. વારા રાખ્યા હોય કે આજે આ સફાઈ કરશે તો કાલે તું કરીશ એવા ઘણા બધા નિયમો પણ ઘણી વોસ. હોસ્ટેલમાં બનાવતા હોય છે એટલે આવું ઘણી બધી નાની મોટી જે છે એ વાતો થતિ હોય છે.
હા તમે બરાબર કીધું કે રૂમમેટ પણ સારા હોવા જોઈએ આપડણે અભ્યાસ કરતા હોય છે ત્યારે આપણને એમાં અભ્યાસમાં મદદ કરતા હોવા જોઈએ એમ પણ એક્ઝામ ટાઈમે એ સપોર્ટ કરતા હોવા જોઈએ આપણને સ મા દર્શન આપતા હોવા જોઈએ, એવા રૂમેટો સારા હોવા જોઈએ.
અને એમાં પણ હોસ્ટેલનું ભોજન કેવું હોય. તો કે ક્યારેક તો ખૂબ જ સાદ બનાવીવી હોય. પણ ક્યારેક તો એટલું ખરાબ હોય કે જે આપણે બેસીને ખાઈ પણ ના શકતા હોય. પરંતુ જયારે મિત્રો સાથે બેસીને ખાઈએ તો બધું જ સારું આપણને લાગવા માંતું હોય છે એમ.
હા ત મેં બરાબર કીધું કે હોસ્ટેલમાં ભોજન ન બધાને પ્રોબ્લેમ હોય છે કે આ ભોજન નથી ગમતું એના સંગુ તો અમે ઘરે ખાતા હતા. આમાં તો કે તેલ છે એટલું બધું દાળમાં તો દાળ તો છે જ નથી. પાણી જે છે નકરું. છાસ નથી સારી આપતા રોટલી કાચી આપે છે. બધાને એવા ઘણા ઘણા પ્રોબ્લેમ્સ હોય છે નાના મોટા. તો આ અમક મિત્રો જયારે સાથે બેઠા હોય છે ત્યારે તેમની જોડે વાત કરતા કરતા આપણે સારું એટલે ભોજન ના ભાવતું હોય તો પણ આપણે એ ખાઈ લઈએ છીએ.
હા. અને એમાં પણ જે છે હોસ્ટેલમાં જે પધી ખીચડી આપતા હોય. પછી સાકરું અને રોટલી જે છે સારી આપતા હોય ખાસ કરીને જે ગુજરાતીઓ હોય છે એને છાસ સારી જોતી હોય છે એમ. તો એ સારી આપતા હોય તો આપણને બહુ જ મજા આવે છે એમ. અને ઘણા એને એવું હોય છે કે અમુક અમુક શાક જે છે એ પસંદ નથી હોત. તો એ લોકોને તો પણ એ જ ખાવું પડતું હોય છે અને સવારમાં શું કે નાસ્તા માટે વહેલાં ઉઠવું પડે છે બાકી તો નાસ્તો પણ બંધ થઈ જતો હોય છે એટલે એલ એલાર્મ મૂકીને આપણે એ પણ ખવું પડતું હોય છે. એટલે ઘણી બધી એવી વસ્તુઓ જે છે આપણે જાતે હોસ્ટેલમાં આવીને શીખ તા હોઈએ છીએ ઘરે કેવું હોય કે મમ્મી આપણને પાંચ થી છ વાર ઉઠાડો આવે ત્યારે આપણે ઉઠતા. હોઈએ અને હોસ્ટેલમાં આપણે એક કલરમ વાગે. તો આપણે ઊઠી જતા હોઈએ છીએ.
હા તમે બરાબર કીધું કે હોસ્ટેલમાં આપણે થોડી કાળજી રાખવી પડે છે. કેમકે આપણને ઘરે તો મમ્મી હોય છે જે આપણને ઉઠાળ ને એ આપણને રો કરતા હોય છે કે તમે ખાઈ લેવો. તમને નહીં ભાવે તો બીજું ભોજન બનાવીને આપે તમને ભાવતું હોય એ બનાવીને આપે પણ હોસ્ટેલમાં એવું નહી હોતું છે આપ બધ રેગ્યુલરલી બનતું હોય છે. એજ ખાવું પડે છે.
હા એ જ વાતતું છે. અને બીજું કેવું કે પછી જો આપણે મૂડા ઉઠ્યા હોય તો પછી ફટાફટ ઉતાવળમાં તૈયાર થવું પડતું હોય છે, ક્લાસ માટે દોડવું પડતું હોય છે ક્યારેક તો જુમિયા વગર પણ કોલે જે જવું પડતું હોય છે કારણ કે આપણે મોડા ઉઠ્યા હોય એટલે.
હા તમે સાચું કીધું. પણ હું મારું કઉ છું તો ઘર કરતા હોસ્ટેલમાં રહેવું સારું છે કેમ કે ઘરે આપણે રહ્યા છીએ તો. ઘરના કામકાજો હોય છે ઘરના બીજા બધા ભાઈ બંધ હોય ભાઈ હોય બહેન હોય. તો એ આપણને અભ્યાસ ટાઈમે ડિસ્ટર્બ કરતા હોય છે ત્યારે હોસ્ટેલમાં એવું નથી હોતું. હોસ્ટેલમાં આપણા વાચવા લખવા માટે સ્પેશિયલ લાઈબ્રેરી હોય છે. જ્યાં આપણે પરીક્ષા ના ટાઈમે જઈને વાંચી શકીએ છે નિરાંતે અને આખી રાત જાગી તો પણ કોઈ કશું ના કરતા હોય અને બીજા દિવસે સારી રીતે આપણે નિરાંતે પરીક્ષા પણ આપી શકીએ છીએ.
અને એમાં પણ જે હોસ્ટેલની સાંજ હોય છે. એના વિશે હું તમને કહું કે થોડો આરામ કર ત હોય એ લોકો લોકો પછી મિત્રો સાથે વાતો કરતા હોય ગ્રાઉન્ડમાં ચાલવા જતા હોય આવી ઘણી બધી જે એક્ટિવિટીઝ જે છે એ ફ્રી થવા માટે રાતના જે છે એ કરવામાં આવતી હોય છે.
હા તમે સાચો કેધું. અને કેટલાક લોકો તો હોસ્ટેલમાં પોતાનું ટાઈમ ટેબલ લખી નથી વારો લગાવી રાખતા હોય છે કે આટલાથી આટલા ટાઈમ વાંચવાનું. આટલાથી આટલા ટાઈમ આરામ કરવાનો આટલાથી આટલો ટાઈમ સુવાનો. એવો બધો ટાઈમ ટેબલ બનાવ્યું હોય છે.
અને હોસ્ટેલમાં હોય તો એક પણ આપણને ફાયદો રહે કે આપણે ગ્રુપ સ્ટડી જે છે એ કરી શકીએ છીએ ઘરે હોય તો એકબીજાની ઘરે જવું એ મુશ્કેલ બની જતું હો પણ આપ જો હોસ્ટેલમાં રહેતા હોઈ તો ગુપ એક સાથે ગ્રુપમાં બે જેને પણ આપણે વાંચી શકીએ છીએ અને કામ પણ સારી રીતે એવું કરી શકીએ છીએ કે આજે ક્યારે કામ આવે કે જારે પરીક્ષા નજીક આવતી હોય ત્યારે બધા સાથે મળીને ચર્ચા કરતા હોય. પણ એવું નક્કી કરતા હોય કે એક ચેપ્ટર તું કરીને મને શીખ સમજાવજો એક ચેપ્ટરમાં બીજાને આવડતું હોય તો એ સમજાવતો હોય. તો ગ્રુપ સ્ટડી જે છે એ પણ હોસ્ટલ લાઈફમાં ખુબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે.
હા એ તમે સાચું કીધ અને હોસ્ટેલ લાઈફ આપણને બીજી બધી રીતે પણ ખૂબ જ ઉપયોગી થાય છે. જેમ કે આપણે સ્વતંત્ર કઈ રીતે જીવવું. ઘરની બહાર કઈ રીતે રવું આપડે એકબીજા સાથે કઈ રીતે તે વાતચીત કરવી. એક બીજા કેવું વ્યવહાર કરહે છે એનું બિહેવિયર કેવું છે.? એ બધું પણ ઘણું જાણવા મળે છે.
હા અને એમાં પણ જો કપડાં ગોઠવવાના હોય, સમયનું આયોજન કરવું હોય, રૂમને સાફ રાખવાનો હોય ઘણી એવી બધી જવાબદારીઓ જે છે પોતાની માથે લેવી પડતી હોય છે અને જાતે શીખવું પડત હોય છે અને ઘર યાદ આવે ત્યારે શું કરવાનું તો કે પરિવાર સાથે ફોનમાં વાત કરી લેવાની પછી આપણે આપણને જે છે એ મન હળવું થઈ જતું હોય છે. અને જ્યારે પણ ઘરે જવાનું થાય રજા મળી નથી કે ઘરે ગયા નથી. એટલે થોડા દિવસમાં પછી ફરી આપ આપણી હોસ્ટેલ આવવાનું મન પણ ન થતું હોય. અને ઘણા લોકોને હોસ્ટેલ સાથે જો લાગણી બંધાઈ ગઈ હોય તો એ લોકો ઘરે ગયા પછી પણ હોસ્ટેલ ને યાદ કરતા હોય છે એમ.
હા તમે બરાબર કીધું. કે આપણે ઘરે ગયા હોય, તો આપણને હોસ્ટેલની પણ યાદ આવતી હોય છે.
હા અને એમાં રાત્રે ક્યારેક એવું હોય કે રવિવારની રાત હોય શનિવારની રાત હોય ત્યારે બધા બેઠા હોય ત્યારે જે છે કોલેજ વિષય ઉપર, ભવિષ્ય ઉપર, રમત ગમત ઉપ ઉપ ફિલ્મ ઉપર પુસ્તકો છે પ્રવાસ છે રોજિંદો જીવન છે એવી ઘણી બધા ટોપિક ઉપર જે છે કલાકો સુધી વાત આપણે કરતા તા હોઈએ છીએ તો પણ થાકતા ન હોય. અને આખા દિવસ આખા હોસ્ટેલમાં જે છે શું કર્યું છે? કોલેજમાં શું કર્યું છે? ઘણી બધી એવી વાતો જે છે. એ રાત્રિ દરમિયાન બધા બેઠા હોય ત્યારે જ થતી હોય છે.
હા તમે બરાબર કીધું છે કે, બધા ગ્રુપ સ્ટડી ને એવું કરતા હોય છે. રાત ત્રે ટાઈમે, અને જયારે એક્ઝામ હોય કે પછી કઈક પરીક્ષા નું રિઝલ્ટ આવવાનું હોય છે, તો બધાને શું ટેન્શન બહુ થતું હોય છે, તો બધા એકીજ જાનો સાથ આપે, સહકાર આપે છે, અને બધાને કે સ સલાહ આપે છે, કે એવું કઈ નહી થાય, તમે પોઝિટિવ વિચારો આપડો રિઝલ્ટ સારું જ આવશે એમ
હા તો આજે આપણે ઘણી હોસ્ટેલ લાઈફ વિષે ઉપર વાત કરી લીધી, તો ફરી મળી કોઈ નવા ટોપિક સાથે, આભાર તમારો.
તમારો પણ ખુબ ખુબ આભાર.